હલો.
બોલો બોલો.
હલો, અવાજ આવે છે કાજલબેન. સરસ, શું કરો છો?
કઈ નઈ આ બેઠી હતી એમાં તમારો
બરાબર.
હા.
અમારે જો અત્યારે બધાનાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે ભણવાનું જોરદાર ચાલે છે.
ઓ વેકેશન પતયુંને એટલે.
હા.
બરાબર.
પરાવે બુક્સ ટેક્સ બુક્સ બધું ચાલ્યા કરે છોકરાઓના ઘરમાં.
હા, અત્યારે
જોઈએ શાક.
હમ, અત્યારે તો બધું જોઈએ છે અમારા વખતે તો એટલું બધું નહતું.
હા. બેગનો વજન જ એટલો બધો હોયને જેટલું તો મનમાં પણ નાં ભરાતું હોય.
હા, એના નાનાં છોકરાઓ મોટી મોટી બેગ લઈને જતા હોય છે.
એજને. અત્યારે શિક્ષણ કેવું થઈ ગયું છે.
હા, કોર્સ પણ બદલાયોને.
હા, કોર્સમાં બદલાયો લોકો ખાલી આમ ભણવા માટે જ ભણતા હોય એવું લાગે
હા.
મેંબી છોકરાઓને પૂછું ક્યાં શું લખો છો તમે તોબી લખીએ છે એવું કે કોપી જ કરતા હોય જોઈ જોઈને જ લ તા હોય બધું અત્યારે તો બધું રેડીમેટ મળી ગયું છે.
હા, અને અત્યારે ઓનલાઈન બધું મલી જાય છેને.
હમ.
એટલે. નવી નવી બોલો બોલો.
આપડે તો કેવું બધું યાદ કરીને ભણીને બધું વિચારી વિચારીને કરવું પડતું હતું.
હા.
એવું છે એટલા મા તે આપરે કહીએ કે સરખી રીતે વાંચીને લખવાનું ને એવું એવું કેવું પડે આપડે સમજાવવું પડે. અત્યારે તો સ્કૂલોમાં અ સ્કૂલો માં પણ કેવું છે ટીચરો ખાલી આવે ને લખી ને જતા રે બઉ સમજાવાની જરૂર ના સમજે એવું છે
હા અને લોકોને પ્રશ્નો પણ પૂછે તો એ લોકો કે કે અમે જેટલું સમજાયે એટલું સમજવાનું
હમ અત્યારે સમજાવવામાં પણ ના ગમે લોકોને ગુસ્સે થઈ જાય ને એવું કારણ કે અત્યારે નું ભણતર જ એવું થઈ ગયું છે ને અને ખાલી સ્કૂલ ના લોકો કેવું છે કે ખાલી ફીઓ જ વધારવામાં આગળ રાખે છે બધાને નાની નાની બાબતે પૈસા માંગીને આજે આ કરવાનું છે પૈસા લાવો આજે આ કરવાનું છે પૈસા લાવો એવું જ થઇ ગયું છે
હા
ખાલી પૈસા જ લેવાના થાય ભણતર નહી આપવાનું એવું ભનવુ હોય તો બહાર જવાનું સ્કૂલોમાં તો ખાલી પૈસા જ મંગાવે
અને અ જે કોર્સ આવે એ પણ અત્યારે તો એવું થઈ ગયું છે કે જે નાના બાળકો ન મતલબ આપણા વખતે જે બારમાં અગિયાર નો કોર્સ હતો એ અવે સાતમાં અને આઠમાં ધોરમાં કોર્સ આવે છે
હા એ પણ અઘરું થઈ ગયું છે
શું લાગે તમને પહેલાની શિક્ષણ પ્રણાલી સારી હતી કે અત્યારની
શિક્ષ્ર શિક્ષક પ્રણાલી તો પહેલાની સારી હતી અત્યારે તો વધુ વેઠ જ ઉતારવામાં આવે છે પેલા તો શું શિક્ષકો આપણને સમજાવે આપણને ઉદાહરણ આપીને આપડે રેગ રોજિંદા જીવન ન સમજાવે જે પણ આપડે સમજવાનું હોય અને અત્યારે તો ખાલી જાણે ચોપડી માંથી વાંચી વાંચીને જ સમજાવતા હોય એવું લાગે
બરાબર તો આ બધામાં પછી મા બા મા બાપનો ફાળો શું હોવો જોઈએ
ઈ મા બાપ નો ફાળો તો પછી ઘેર છોકરાઓ આવે એટલે એમને સમજાવવું જોઈએ કે તમે શું ભણો છો એ ધ્યાન રાખવાનું અને આપડે પણ અ બેસાડવા જોઈએ કલાક કલાક કે બે કલાક જે પણ ટાઈમ મળે
હમ
વિચારીએ કે ના છોકરાઓ સ્કૂલમાં જઈને જ ભણે કે ટ્યુશન માં જઈને જ ભણે તો ખોટી જ વસ્તુ છે
હમ હમ
પણ થોડું ધ્યાન આપવું જોઈએ અન આપડા છોકરાઓ શું ભણે છે શું નથી ભણતા
બરાબર
આપણી ફરજમાં ફી ભરવાનું કે સ્કૂલે મોકલવાનું આવતું નથી બીજી બધી પણ ઘણી ફરજો આવે છે છોકરું ઘેર આવે એટલે આજે સ્કૂલ માં શું ભણાયું શું થયું એવું પૂછવું જરૂરી છે
હમ અને આ બધાની જે બદલાતો અભ્યાસક્રમ છે એની બાળકો પર શું અસર થાય છે
બાળકો પર તો એમ એવું છે ને કે એ લોકો થોડા જોઈને ગભરા ગભરાઈ જાય એમ કે આટલું બધું અઘરું આવા લાગે. અછા. પહેલા તો શુંત તું આપડે જેમ જેમ ધોરણો વધતા હતા એમ એમ બધું વસ્તુઓ વધતા અત્યારે તો પહેલાથી જ આટલું બધું ભણવાનું આવે છે ને તો છોકરાઓ પર મગજમાં પણ બહ
હા. અને સ્કૂલોની અંદર તો એવું હોય છે કે જે ટોપર્સ હોય એમને અલગ બેસાડે જે એવરેજ બાળકો હોય એમને અલગ બેસા
હા એ વરગું એલગ કરી. છા બોલો.
હા.
અ એ બીસીડી એવી રીતે.
તો એવું તો પછી બાળકના મનમાં બાળકના બાળકના મનમાં એવું થાય ને. કે મેં સી માં છું કે ડી માં છું તો મેં નહી કરી શકું કઈ.
હા એટલેને મનમાં સંકોચન અનુભવે. જન. ચ ના વર્ગના લોકો બાળકો હોય એ. એ ગ્રેડ વાળા બાળકો ફલો બટીર ભળ બાળકો અલગ એવું
તો એવું. અ સુધારા માટે શું શું સુધારી શકાય.
સુધારા માટે તો એવું જ કરી શકાય કે બધાને એક જ સમાન ગણવું જોઈએ એમ એવી રીતે એવી રીતે એબીસીડી ના રાખવું જોઈએ ને આપણેે તો. તો બધા બાળકો સરખા જ છે. આ માટે તો.
હા.
અને ઘણી જગ્યાએ એવું બીજયું, કે શિક્ષકોને આમ થોડું ઘમણ જેવું હોય અત્યારે તો કોઈ બી વાલી પૂછવા જાય તો સરખો જવાબ બી નહી આપે.
હા એ તો મેં ઘણી જગ્યા એ જોયું છે.
અને આપણા સમયમાં તો કેવું હતું શિક્ષકો જે પણ હોય મહિલા હોય કે પુરુષ હોય એ વાલીને પણ એટલું સન્માન આપતા અને બાળકોને પણ એટલું પ્રોત્સાહન મળતું હતું.
હા. અને. આ બધાની અંદર બાળકને રમત ગમત ને એના માટે સમય નથી મળતો.
હમ.
તો એના વિશે તમારું શું કેવું છે.
એના વિશે તો એટલું જ કેવું છે કે બધો સમય સરખો રાખવો જોઈએ કે ત્યાં સ્કૂલમાં પણ એટલું ભણવાની સાથે સાથે રમત ગમતમાં ધ્યાનો આપવું જોઈએ. શિક્ષકો હોય અને વિદ્યાર્થીઓ બન્ને ઘેરાઈને પણ થોડું ભણવાનું હોય થોડું રમવાનું હોય અને અત્યારના બાળકો તો ખબર જ છે ને મોબાઈલ સિવાય તો વાત જ નથી કરતા. એટલે બારની રમત ૂની દુનિયામાં તો ઓછું જાય છે.
એટલે શિક્ષકો એ માતા પિતાઓએ બધાએ એમને પ્રોત્સાહન આપીને આગળ વધારવું જોઈએ બધી એમને જે રીતે રસ હોય એ પ્રમાણે એમને આગળ વધવું જોઈએ એમ.
ઓકે સમજે. અને
પણ માતા પિતા તરીકે એટલી ફરજમાં આવે કે બધું શિક્ષકો શાળા પર ના ઢોળી દેવું જોઈએ આપણા બાળકોની ફરજ વધારે હોય આપણા માટે એટલે આપડે ભી આવે એટલે ધ્યાન રાખ પવું પડે
હમ તો તમારો અનુભવ છે એવો કોઈ તમારા નાના ભાઈ બહેન કે કશાને ભણાવવાનો કે કશું?
નાના ભાઈ બહેન છે ને અમારે ઘરમાં બધા ભણે જ છે અત્યારે તો.
બરાબર તો તમે એમને જોતા હશો ને.
હા એમને બી જોઈએ ને તો એમને બી એ આપણને જોઈને એવું થાય કે આ લોકોને કેવી રીતે ભણાવતા તો યાદ રેહતું નથી કે એવી રીતે આપને કે છે
બરાબર.
જોકે નાના હોય એટલે આપણને પૂછે તો ખરી કે અમને આવું શીખવું છે આવું શીખવું છે. એટલે આપડે કહીયએ કે તમે સ્કૂલ માં જાઓ છો કે ટ્યુશનમાં જાઉ છો તો તમે શું કરો છો. ત આપણને પછી એમ જવાબ આપે કે અમને ખાલી લખી દે એટલે અમારે લખવાનું જ
હ બરાબર.
લખેલું હોય એટલે મરે લખવાનું પછી ટાઈમ પૂરો થઈ જાય એટલે શિક્ષકો બધા જતા ર.
હા. અને પછી જે હોય છે શિક્ષકો એવું કરતા હોય છે કે જે પરિણામ હોય રિઝલ્ટ હોય એના આધાર પર જ છોકરાઓને જજ કરતા હોય. એવું ના જોઈએ કે કોનામાં મતલબ કોણ આપડે કઈ રીતે એમને એક સ્ટેપ આગળ લાવી શકીએ એવું છે જે ટોપર છે એજ સારા છે બાળકો એમ.
હમ એટલે બધા એજ રીતે પ્રોત્સાહન આપે કે તમે ભણશો નહી તો કશું નહી થાય હવેમ એમને જેમાં રસ હોય એમની જેમ બુદ્ધિ ચાલતી હોય એ રીતે એમને આપડે આગળ વધારવા જોઈએ ખાલી ભણવામાં જ કે માર્સ ના આધારે ના હોવું
હા એટલે ખાલી પરીક્ષા નહી પણ જીવનમાં મતલબ સફળ થવા માટે જીવનમાં જે મુશ્કેલીઓ આવે
માત્ર ડિગ્રી માટે જ હ માત્ર ડિગ્રી માટે જ ભણવાનું ના હોય. જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ શીખવાડવી
હા બધી જે જીવન જીવવા માટે જે જરૂરી કુશળતાઓ છે બધી એમને આવડવી જોઈએ.
આવડું જોઈએ. એવું બધું છે અત્યારે તો એવું જ થઇ ગયું છે બિઝનેસ જ ત સ બની ગયો હ એમ જ.
કઈ નહી ચલો.
સારું સારું.
હા સારું હજ હા હા. આવજો.